હલો.
હું કરે.
હટ, કઈની બાકી છે. એ તાજે મેં તો તું મને રોજના તાજે મેં હમે ધન્ય વાદ. હર ફોન કયરા.
એવું કે, ચાલ મેં તો રોજના જ સંભળાવ કરું એટલે હવે, તારે આજે હભરાવા જ પડશે.. મસ્ત વાર્તા હંભરાવ જે એટલે પછી એ બે તને
હા, તો મસ્તી નહી હતુ પણ મારા બાપા. ચાલ, તમે તો તમે આજે ઉંદરવારી પણ સાત પછી ઉંદરવાળી હમરેલી કેની તે હમરાવો આજે તમે. હા એક, એક ઉંદર હતો તેને સાત પૂંછડી હતી તે તે રોજના સ્કૂલ જાય ને તો તેને બહુ બીજા અંદર બહુ ચીડવે રોજના સાત સરી ઉંદર સાતસો સાડી ઉંદર એવું કરીને. તો તેણે તે દિવસે જ તુલસી બી કાપી લાઈખી. એટલે છ રહી ગઈ બીજા દિવસે સ્કૂલમાં ગીયા. તો બધા બહુ ચીડવે પાસા છ છપુ છડી ઉંદર, છપુ છડી ઉદર એવું કરીને છી પાસો ઘેરે ગીયા કયરો અને પાસો ઘેરે જાયને તેને મમ્મીને કીધું તો પાસી એક પૂંછડી કાપી લાયખી. તો બીજા દિવસે પાસો ગીયો તો પાસા તા સ્કૂલમાં બધા ઉદર પાસા એને બહુ ચીડાવા લાય્યા. પાટપુ સાડી ઉંદર, પાટપુ સાડી ઉંદર, પાટપુ સાડી ઉંદર એવું કરને બધા ચીરાવા લાઈગા તો પાસુ એ રિહાઈને આવ્યા કયરુ ઘેરે. પસી, પાસી એક પૂંછડી કાપી લાયખી. પછી બીજા દિવસે પાછો સ્કૂલમાં ગીયો સ્કૂલમાં જઈને પાસું કીધું પાસા બધા ચીરાવા લાયગા બધા તેને ચાર પુસારી ઉંદર, ચાર પુસારી ઉંદર એવું કહીને બો ચિરાવા લાયગા. પછી પાસું તે પાછો ઘેરે આવી રહ્યો અને પછી પાસી એક પૂંછડી કાપી લાખી. હવે, ત્રણ જ રહી ગઈ બીજે દિવસે પાસો સ્કૂલમાં ગયા અને પાસા બધા ઉંદર એમ બો ચીરાવા લાગયા કે ત્રણ પૂંછાડી ઉંદર, ત્રણ પૂંછાડી ઉેદર એવું કરને. એટલે પાછો ઘેરે આવી રીયો હવે તો કંટાળી ગયો રોજના બો ચીરવે સ્કૂલમાં જાય એટલે બો ચીડવે એટલે જવાનું ભી કંટાળો આવે પણ એને મમ્મી મોકલી આપે રોજના તો એક પૂછડી પાછી કાપી લાઈખી એટલે બેજ પૂછડી રહી ગઈ. તો બીજે દિવસે હવારે ઉઠીને સ્કૂલમાં ગીયા તો પાસા બો ચીડાવા લાગ્યા બે પુસાડી ઉંદર ઉદર એવું કરને પાસા બો ચીડાવા લાયગા અ તો પાસો કંટાડી ગયો અ તો ઘેરે આવીને મમ્મીને કેય અવે તો મેં તો જાવા નો જ ની પછી એને મમ્મીએ કીધું કે એક પુછડી કાપી લાખ એમ કીધું તો એક પુછડી પાસી કાપી લાઈખી તો બીજે દિવસે હવારે સ્કૂલમાં ગયો તો બીજે દિવસે હો બો ચીડ બે પૂસાડી ઉદર બે પૂસાડી ઉદર એવું કરને પસી પાસે ઘર આવી રીયો પસી આવીને પાસી પૂછડી કાપી લાઈખી અવે તો એક જ રેય ગઈ. તી બી બીજે દિવસે હવારે સ્કૂલમાં ગયો તો બધા પાસા ચીડાવા લાયગા બે પૂસાડી ઉદર એવું કરને તો પછી તો કંટાળી ગયો ઘેરે આવીને એક પૂછડી હો કાપી લાયખી તો જે દિવસે સ્કૂલમાં ગયો તો બધા પાસા બો ચીડાવા લાગ્યા કે બાળો ઉંદર બાળો ઉંદર હવે તો કંટાળી ગયો ઉંદર. પહી ઘેરે જાઈને એન મમ્મીએ કીધું તે ઉંદરની તો એક જ પૂછડી રેય. તો એક પૂછડી લગાઈને બીજે દિવસે ગયો તો પછી બીજે દિવસે નીચે આવ્યું. પસી કાઈ ની પસી રોજના સ્કૂલ જાવા લાયગો. કઈ અહીં આવી ગયું. ગયમી કે વાર્તા?
હા ગયમી મને મારી બેનને હવે સંભળાવા કે ઉંંદરની સાત પૂસરી વારી તી એમ કરીને તે બી ઉંદર ભાઈ બી પાછો સ્કૂલે જતો હતો એમ. કેવાય એટલે મારી બેનને બહુ ગમે. ઉંદર બી સ્કૂલ જા જાતો અહે કે એમ કરીને એમ કેવા. મારી બેનને બહુ નવાઈ લાગહે કે ઉંદરબી સ્કૂલ જાય. મેં કેવા કે મારી ફ્રેન્ડ દોસ્તાર ઉતી તેણે કીધેલું એમ કેવા. તારી બેનને આ વાર્તા સાંભળાવજે એમ મારી સ્કૂલ એટલેને હમણાં મ પછ બમ્મી ને ગ પ્પાને ગ પછી મા રહે વાતાવરણવાછ મે કીધુ ને કોઈને પૂછ પછા પછીને હંભળ. પછી કે હ પછિયાળ વાર્તા હારી
કહી ન મા નિજ બી વાતા સું બીજી હંભળવા ન લ તો મને કે જેમમે હંભળવા. બીજે બી.
હા હમં સંભળાવી ને એટલે બે વાર્તાને એક દિવસ આજે સંભળાવવા, બીજી વાર બીજા દિવસે સંભળવા એટલે, બે ટૂકે જ મકને પછી બીજી દો પી જોવા.
કે મને વાખાણા વાર્તા ને બધું જો
એટલે આલી એક વાર્ટર તું સંભળાય જને બીજી બે પછી એને પછી કેવા હારું હારું પડે.
હારુ મે તને કે પેલી કીડીને કબૂતર વારી વાર્તા હંભડવું એ એક જંગલમાં એક કીડીને કબૂતર તો જંગલમાં બહ વધારે પણ કીડીને કબૂતર નિ તને વાત થા કેમ તો તે કીડીને બવ તરહ લાયગી. તો તા જંગલમાં એક તળાવ તો તો તા પાણી પીવા ગેઈ. તો પાણી પીવા ગઈ તો તા એટલું જ પાણી આવી રહ્યું ને તો પાણીમાં તણાઈ ગય તો તે તા એક ઝાડ હતું તને કિનારા પર એક પીપળાનું ઝાડ હતું તનેપરે કબૂતર બે તને કબૂતરના મા કબૂતર તનેપરે તું તતા તેણે કીરીને તણાતી જોઈ તો કીડી બઉ બોલાવતી હતી તો કબૂતર તે જો હાંભી કાઢું ને જોયું તો ત્યાં ઉપર એક પાત્રું તોડીને લઈ ત્યાં મૂકી આવું કીડી ને તો કીડી તેના પર ચડી ગય. તો પછી અ તણા તો તે પત્ર તણ તણા તું તે તળાવને કિનારે આવી રહ્યું એટલે કે ઉતરી ગઈને કીળી પછી કબૂતરને યાદ રાખી મૂકેલું. પછી એક દિવસે તો તે જંગલ માં શિકારી એવું શિકાર કરવા હારું તો શિકારી એ કબૂતરને જોઈ કાયધુ તો કબૂતરને ની ખબર કે શિકારી આવેલો સે ને તે તેના પણ નિશાન પેલું કરેલું છે તો કીડી એ જોઈ રાખેલું દેહું તે કીડી એ પસી તે અ ચાલતી ચાલતી ગઈ અને શિકારી ના પગ પર આવીને કઇડી પડી તો શિકારી ને નિશાન તો ચૂકી ગયું. ને કબૂતર હવ બચી ગયું. તો બે એવી રીતના બે એકબીજા એ એવી રીત નો બદલો ચુકાવી દીધો. પછી કાંઈ નહિ બે જણા સારા મિત્ર બની ગયા એવું.
મારી બેહેનને બી આ વાર્તાા સાંભળાવવા કે મિત્રતા કેવી રીતે નિભાવા અને તે પછી કેવા કે તું એની મદદ કરે ને પછી બીજા ને તું મદદ કરે એમ કરીને પછી મદદ એકબીજાને કરતા રહે્યો એમ કેવા અને આ વા હમળાવાઈ એટલે જરાક એને એમાં સંસ્કાર બી આવી જાય થોડો ઘણો. જરા ખાડું લાગે ને એમ કરીને બે વાર્ટા એક વાટા હમળ આ બીજી એટલે બંને વાર્ટા સંભળઈ દેવા એને એટલે પછી રાતે હોઈ ત્યારેને વાર્તાા સાંભળી હોવાનું જોઈએ એટલે વાટર કરવા જ પડે. તો બોલી બોલીને મોરું દુખી દે પછી તો ફોનમાં મૂકી આપે ત્યારે યુટ્યુબ પર હવે યુટ્યુબ પર તો મેં તો નહી હાભળવાની. તું બો તો જ મે તો હંભરું ના હું જમે એમ કે એટલે મમ્મી ને કે પપ્પા ને કે બધા ધ એક દિવસ મમ્મી કરે એક દિવસ પપ્પા કરે કરું એમ કરી પછી પછી બિલાડી ને ઘેરે તેને પાઈ હાથે જ હુવડાઈ હુઈ જાય પછી. તેવી મસ્ત વલાડી બી. મસ્ત વિ જાય બેને.
અમારે ગરે બી બિલાડી સે
હવે બચ્ચા લાવવાની છે એક હમણાં પહેલી વાર જ એટલે મસ્ત હુઈ રહેલી હોમણા તો. ખાવાનું ટ ખાય જ નહી ડાયરેક ખં જે ખાવા ઉઠે બલાડી તો
એવું કે અમારે ઘરે બી અમારે ઘરે તોગાડી ચાર પાંચતા હ પછી ક્યાં ભાંગી ગયા તે હવે એક બિલાડી રહી ગયેલી છે. અ એક ન બે બલાડી છે એક તો કા જાઈ તેઓ ખાલી કઈ ખાવાનું ભૂખ લાગેલી રહી ત્યારે જ આવે ને એક ગેરેજ રહી આખા દિવસ સુય રહી મસ્ત કઈ ખાવા ન રે ત્યારે આવે હ
અમારી ઘેરે દહડા બલાડો તો મસ્તજ્ઞ લ મોટો કર્યો અને પછી તોય નાહી ગયા પછી આવ્યો જ ને ત્યારે વચ્ચે પાછો બે ત્રણ દિસ જાય ને પછી પાછો બીજે દસ પછી પાછો બેઠવા દિવસ જાય પછી પાછો આવી રહ્યો એવું કર્યા કરતા પછી જે એક દિવસ આ હતા ગીએ તો પછી આવ્યો જ નહી તો મારી ઘર બાજની એક છે આ કાકી તે કેતી હતી કે મે તોય જોઈ આવેલું હતું મોટ તો બરાડો તે જ કરીને ધોડો બલાડો છે એમ કરીને તો ખાવાનું એને હારું મળતું હો એટલે તો જ ર આ કર હવે ખબર નઈ કેડી હ છે આવે કાલે પાછી બીજી વાર્તા કે જે કાલે મળએ હવે કાલે ફોન કર મેં ચલ